હું મજામાં છુ તમે કેમ છો
બસ મજામાં શું કરે છોકરાઓ એક્ઝામ પૂરી
હા એક્ઝામ પૂરી બસ હવે એ લોકોને જલસા જ છે બસ હવે એ લોકો બસ આખો દિવસ રમવાનું જ છે એ લોકોએ
હા સાચી વા છે એ લોકોકને તો અત્યારે ફાયદો ફાયદો છે આઉટડોર ગેમ ને ઇન્ડોર ગેમ રમતા હશે
આઉટડોર ગેમ તો ક્યાં આવે છો આજના છોકરાઓ તો એ ભૂલી જ ગયા છે બસ એ લોકો તો ઘરમાં બેસીને ઇન્ડોર ગેમ રમે ખરા પણ કેવી મોબાઈલમાં જ આજકાલ બધી ગેમો મોબાઈલમાં જ છે જેમ કે લૂડો છે કેરમ છે બધી એ લોકો મોબાઈલમાં જ રમે રમે છે
ના ના સાચી વાત તમે જોુ આઉટડોર ગેમ માટે તમે ગણતરી કરશો ને જેમ કે ક્રિકેટ છે બેડમિન્ટન છે ફૂટબોલ છે વોલીબોલ છે સ્કેટિંગ છે એ બધી આઉટડોર ગેમ્સ તમે રમશો ને એ તમારા શરીર માટે ફાયદાકારક જે તમારા શરીર ની હળવી કસરતો થઈ જશે તમને જે યોગા કરવાનો જીમ કરવાનો ટાઈમ નથી મળતો એ તમે આ આઉટડોર ગેમ રમશો એનાથી તમારા શરીર માટે એટલો જ ફાયદો છે
સાચી વાત છે આઉટડોર ગેમ રમવાથી તમારું શરીર પણ મજબૂત બને અને સાથે સાથે તમે આઉટડોર ગેમમાં કેવું ટીમ સાથે રમો છો તમને એક ટીમ વર્ક કરતાં આવડે લોકો સાથે કેવી રીતે સંવાદ કરવાનો કેવી રીતે વાર્તાલાપ કરવાનો એ તમે શીખો અને આપણે બહાર રમવા જઈએ તો આપણા મિત્રો પણ કેટલા બધા નવા નવા મિત્રો બની જાય છે
હા હા સાચી જો તમે એક એક્ઝામ્પલ તરીકે કે તમને સવારે યોગા કરવાનું કે જીમ કરવાનું ટાઈમ ન મળતો પણ તમે ક્રિકેટ રમો તો એમાં તમે જે ક્રિકેટમાં ફિલ્ડિંગ કરો છો રન કરો છો અ બધું કરો છો એમાં તમારી બધી એક્સરસાઇઝ ને બધા આવી જાય છે એમાં દોડો છો તો એનાથી તમારું શરદી શરીર એકદમ મસ્ત મજબૂત રહે છે વોકિંગ જો એનાથી તમારું શરીર હેલ્ધી જ રહેવાનું છે એટલે ક્રિકેટ રમવાથી તમારા શરીર માં બો બધો ફાયદો થાય છે. એટલે આઉટડોર ગેમ નું મહત્વ એટલે આ બધું રાખ્યું છે કે તમારું શરીર તમને ઘરે બેઠા કઈ ટાઈમ ન મળે તો તમે ક્રિકેટ રમો ને તો તમારા શરીર માં બધી જાતની કસરત આવી જાય છે.
સાચી વાત છે આઉટડોર ગેમ તો બધાએ રમવી જ જોઈએ અને ઇન્ડોર ગેમ આપણે ક્યારે રમવી જોઈએ જાણે કે હવે ચોમાસાની સિઝન હોય બહાર બહુ વરસાદ પડતો હોય બધે કીચડ કીચડ થઈ ગયો હોય કે એકદમ ઉનાળો હોય ગરમીની સિઝન હોય ત્યારે આપણે ઘરમાં બેસીને પરિવાર સાથે લૂડો છે, કેરમ છે, ચેસ છે, એ બધી રમતો રમી શકી એ છે. અને ચેસ રમવાથી અ આપણું મગજ પણ તેજ છે. આપણી વિચારવાની શક્તિ વધે છે. અને કેરમ રમવાથી આપણી એકાગ્રતા વધે છે. આપણે એક વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરીએ કેમ એને એક ગોટીને આપણે કેરમમાં નાખવા માટે એક જ એને નિશાના પર રાખીએ છીએ તો એ બધું કરવાથી આપણું કોન્સન્ટ્રેશન વધે છે. તો અને પરિવાર સાથે બેસીને રમાય એવી સારી અ ઇન્ડોર ગેમ્સ છે.
ના ના તમે સાવ સાચી વાત કીધી છે. કે ચેસ રમવાથી માઇન્ડ ડેવલપમેન્ટ બઉુ થાય છે. સાચી વાત જેમ કે સાપ સેડી રમો તમે લુડો રમો એ બી તમારા ફેમિલી સાથે રમો તો તમારો ટાઈમ ક્યાં વય જાય એ ખબર નથી પડતી પણ આજના છોકરાઓને ઈન્ડોર ગેમમાં મોબાઈલ દયો એટલે પૂરું એમાં બધી ગેમ આવી ગઈ છે. એવું એવું એ લોકોને ખબર જ નથી પડતી કે આ મોબાઈલ સિવાયની દુનિયા ભી છે. જેમાં તમે તમારા પરિવાર સાથે બેસીને આરામથી ઈન્ડોર ગેમ રમી અને ટાઈમ પસાર કરી શકો છો.
બિલકુલ અને મોબાઈલમાં ગેમ રમવાની એટલી મજા ના આવે જેટલી તમે પર્સનલી એ સામસામે પરિવાર સાથે સભ્યો સાથે બેસીને રમો તો એમાં કેટલી મજા આવી જાય છે આપણને
સાવ સાચી વાત અમારા ઘરમાં તો નિયમ જ છે અત્યારે મારી બેબી નું વેકેશન છે અઠવા પંદર દિવસનું વેકેશન પડ્યું છે સાંજ પડે બપોર પડે ઈ ફ્રી થાય એટલે બધા ફ્રી થઈ જવાનું બધા સાફ સીડી કમ્પલસરી રમવાની મોબાઈલ કોઈ અડવાનું નહી.
ખૂબ જ સરસ છે બધા પરિવારોએ આવું જ કરવું જોઈએ અને આજના છોકરાઓને તો આપણી જે પૌરાણિક બધી કેટલી જૂની જૂની ગેમો છે આઉટડોર ગેમો બધી વિલુપ્ત થઈ રહી છે એ લોકોને ખબર જ નથી જેમ કે ખોખો છે સિત્તોડિયા છે અ સાંકડી છે અ આપણે ખબર ભમરડો રમ
હા લખોટીઓ રમતા સાચી વાત તપોદા રમતા કબડી રમતા લાકડા છબી રમતા કલર કલર રમતા બો બધી આઉટડોર ગેમ છે. હા બરો
એ બધી હા કેવી મજા આવી તમે નામ લીધું તો મને તેમ એમ થયું કે ચલો ને અત્યારે જ રમી લઈએે.
અમે તો સાચી વાત છે સાવ સાચી વાત સાચી વાત
સવારથી બાર રમવા જતા હતા આપણી મમ્મી આપણને સાંજ થતા બૂમો પાડીને બોલાવતી ત્યારે ઘરે જતા ને આપણે થાકતા પણ નહીં કેમ કે આ બધી ગેમો રમવાથી આપડે એ છે ને આપણું શરીર એટલા બધા મજબૂત થઈ ગયા હતા અને અત્યારના છોક કરા બધું ભૂલી ગીયા છે.
સાચી વાત છે ના ના અમે તો હજી પિયર જાય નેતો બેનો ભેગો થઈ ને કાકા ની બાપા ની છોકરીઓને બેનો ને તમે હજી હાલ ની ઘડીમાંય રમી હો થપ્પો દા તો હાલની ઘડીમાં રમી છોકરાઓ જોડે.
નહીં નહીં બો જ મજા આવે અને આ બધી ગેમો આવી રીતે તમે કીધું તેમ ભાઈ બહેનો સાથે પરિવારજનો સાથે રમવાની કેટલી મજા આવે છે.
જમાનો એટલો મોબાઈલ પાછળ ગાડો થઈ ગયો છેને આ બધી ગેમો ભૂલાઈ ગઈ છે છોકરાને ખબર જ નથી કે આઉટડોર ગેમ રમાય ઈડોર ગેમ કેમ રમાય અને શું રમવાથી શું ફાયદો થાય છે ને એ લોકોને કઈ ખબર જ નથી બસ મોબાઈલ દઈ દો એટલે આખી દુનિયા મોબાઈલમાં આવી ગઈ.
અને એ લોકોને ગેમ રમતા આવડે પણ એ લોકો પાંચ મિનિટમાં બોર થઈ જાય કે શું રમભું શું નહીં અને તમે ખબર ઇન્ડોર આઉટડોર ગેમ રમો તો તમે એમાં તમારું કરિયર પણ બનાવી શકો જેમ કે ક્રિકેટમાં હોકીમાં ફૂટબોલમાં આજે કે ટલા બધાઓ અ છે સ્પોર્ટ્સમેન બધા એ બધી રમ તો રમી રમીને એમણે કે ટલા બધા એમના અમ પ્રોફેશનમાં કરયરમાં આગળ વધ્યા છે એ લોકો.
સાચી વાત છે ના ના તમે વિચારોતા બધા આપડા ક્રિકેટરો છે કે અમથા નામ આવડું મોટું કમાણું છે આવડા બધા એવોર્ડ સચિન તેંડુલકર છે આવડો મોટો એવોર્ડ લીધો છે એ એને થોડ એમને એમ લીધું હસે એને આ ક્રિકેટમાં પોતાનું આ ખું જીવન વિતાયું છે કેમ રમાય કેમ નહી એની પાછળ દોડવું કરવું તો ભી આ અત્યારે એની ગણું સાઠ વર્ષની ઉંમર હશે તો સાઠ વર્ષની ઉંમર માં એ ભી કેટલો હેલ્ધી દેખાય છે. લાગે ની કે સાઠ વર્સ નો છે એમાં બી એને કેટલું એનું બોડી મેન્ટેન રાખ્યું છે. ક્રિકેટ કઈ નાની માનું ઘર છે આપડે કે હાલો ક્રિકેટ આમ બેટમાંથી એક છકો માર્યોને ચોકો માર્યો રમાય એમાં બી કેટલીક કસરત કરવી પડે દોડવું પડે, હરવું પડે, ભાગવું પડે, લાગે વાગે કરે બધું ધ્યાન રાખવું પડે.
બિલકુલ બિલકુલ એટલે બસ અત્યારને આ જે પેઢી છે એને એ શીખવાનું છે કે તમે ઇન્ડોર ગેમ્સની સાથે સાથે તમે આઉટડોર ગેમમાં પણ રસ લો આજકાલ તો સ્કૂલોમાં પણ પી ટી ના સ્પોર્ટ્સના પીરિયડ હોય છે તેમાં પણ એ છોકરાઓને બધા અ ગેમો રમવા માટે પ્રોત્સાહિત
હા હા સાચી વાત છે ના ના બરા બર છે એ બધું ઈ જાણીજોઈને જ અત્યારનું કરવું જોઈએ કારણ કે જો બેઠાડું જીવન થઈ જાય ને બેઠા બેઠા સતત તમે મોબાઈલ રમ્યા કરો ને તો તમારું માઈન્ડ ભી ડેવલોપ નો થાય તમારું શરીર બી વધી જાય તમારા શરીરમાં ચરબી બ ધુ વધી જાય અને તમે આઉટડોર રમવા જશો ને તો તમારા શરીર ની પાંચ ભલે ને પાંચ ટકા બી ચરબી ઉતરે ને તો તમારા સ્વાસ્થ્ય માટે સારું જ છે તમને કોલેસ્ટ્રોલ નહીં આવે, બીપી નહીં આવે કેટલી જાતની બીમારીઓને તમે નાબૂદ કરી શકશો પણ એના માટે તમારે બહારે જવું પડે, દોડવું પડે ભાગવું પડે વાગે તોય સહન કરવું પડે અને એમ કેય છે કે બારે આઉટડોર ગેમમાં બારે તડકો ઘણો હોય છે તો તડકો હોય છે તો ઈ તમારા શરીર માટે વિટામિન ડી ની ખામી પૂરી પાડે છે ઈ ભી તમારા શરીર માટે સારું છે તમારે લેવો જોઈએ તડકો
નહીં નહીં સાચી વાત છે બહાર જઈને તો રમવું જોઈએ જે અને ખોખો આપણા આ આપડે તો કેવું ખોખો છે એ બધી કેવી બધી રમતો તમને પાચિકા ખબર હ શેને ઘરમાં બેસીને ઈન્ડોર ગેમમાં એ પણ હા કેવું આપણે તો પાચિકા રમતા અત્યારે આપણી પાસે થોડી આવા બધા ટોઈસ કેટલી મોંઘી-મોંઘી વસ્તુઓ હતી આપણેે તો કેવી નાની-નાની વસ્તુઓમાં પણ ખુશ થઈ જતા. કે પાચીકા રમીને લખ ખોટી રમીને બીજી તો એવી કેટલી બધી ગેમ્સ છે કે મને હવે એમના નામ પણ મને પોતાને યાદ ન નથી રહ્યા પણ આપણે બચપનમાં બહુ રમી
ના ના સાચું એટલે જ કઉ છે ને કે આજ જમાનો એવો થઈ ગયો છે ને કે ઈ લોકો છોકરાને બારે કઈ ગેમ રમવી અને ઘરની અંદર કેમ કઈ રમવી ને એ લોકોનું મહત્વ એમને ખબર જ નથી બસ એમને એમ જ છે મોબાઈલ આપી દીધો એટલે એમાં બધી ગેમ આવી ગઈ પણ જો આજના છોકરાઓને આપડે બારે લઈ જસીએ તો એ જોશે બારે કરી જેમ કે આપડે છોકરાઓને ગાર્ડન લઈ જઈ તો આજકાલ તો ગાર્ડનમાં બી એટલી બધી સુવિધા થઇ ગઈ છે જેમ કે બેડમિન્ટન રમતા હોય, ફૂટબોલ રમતા હોય, વોલીબોલ રમતા હોય, ક્રિકેટ રમતા હોય એ બધું આપડે એને બતાવીને તો એને ખબર પડે કે ના જો આ બધી ગેમ આઉટડોર ગેમ રમાય છે આ બધી ગેમ રમવાના ફાયદા શું છે આનાથી શું થાય અને આનાથી તમારા શરીર માટે બી કેટલું અ સ્વાસ્થ્ય અ સારું છે કે નહી બધું આપડે બાળકોને દેખાડશે તો એને ખબર પડશે આપડે જેને હાથમાં મોબાઈલ દઈ દઈશી અને એ ગેમ રમ્યા કરશે તો એને બહારની આઉટડોર ગેમ વિશે એનામાં જરા બી નોલેજ આવશે જ નહીં કે એને ખબર જ નહીં પડે કે આ કઈ ગેમ છે? શું રમાય, કેમ રમાય એમને કાઈ ખબર નહીં પડે.
નહીં નહીં સાચી વાત છે કે એ તો હવે આપણે પેરેન્ટ્સે જ છોકરાઓને સમજાવવું પડશે કે તમે આ બધી ગેમો પ્રત્યે આ મતલબ જોઓ રમો આ બધી ગેમો પણ ખૂબ ઝ જરૂરી છે અને મને ખાતરી છે કે આપણે એ બધી ગેમો વિશે છોકરાઓને બતાવશું ને તો અને રમીને બતાવશું ને જે આપણે આપણે રમ તા આપણા બાળપણમાં તો એ લોકો લોકોને પણ ચોક્કસ મજા આવશે જ.
હા આવશે આવશે કાઈ એટલીસ્ટ તમે એમ કયો કે ભાઈ બઉ ગરમી પડે છે બઉ ગરમી પડે છે આ ભલે પડે તો તમે શાંતિથી બારે છાયડામાં સંગીત ખુર્શી રમો, મ્યુઝિકલ ચેર રમાય તમને રમવાથી કેટલો ફાયદો થાશે લીંબુ ચમચી રમો એના સુધી તમને કેટલો ફાયદો થશે તમારું માઇન્ડ ડેવલપ થશે તમે આગળ વધવાની ટ્રાય કરશો એક વાર હારી જશો બીજી વાર તો તમે જીતવાની પ્રયત્ નજ કરશું કે હવે આ ગેમ હું જીતવાની જ છું એમ.
બિલકુલ બિલકુલ, તો આપણેે પણ ટ્રાય કરશું કે આ બધા આપણા છોકરાઓ નીચે ભેગા થઈએ એક જ દિવસ આપણા બાળપણમાં જે આપણે ગેમો રમતા હતા ને જેમ કે સાંકળી છે, ખોખો છે, કબડ્ડી છે એ બધી એ લોકોને શીખવાડશું તો એ લોકો પણ રમશે. કે આ બધી કેવી રીતે રમવાની એ લોકોને પણ બતાવશું આપણેે.
હા હા આપણે શરૂઆત કરવાનું એવું નઈ કે આપ પેરેન્ટ્સ છીએ તો આપણે ગેમ નો રમા હું તો માર છોકરી હારે ઘણીવાર મમ્મી એમ કેય આપણે ઘરમાં થપ્પો દાવ શીખ ચાલ બેટા તું સંતાય જા હું ગોતવા આવું પછી ઘડી વાર હું સંતાય જાવ ઈ ગોતવા આવેને ઈ પસંદ થાય જાય હું લઈવા જાવ વારા ફરથી નવી મસ્ત મજાનો ટાઈમ સ્પેન્ડ થઈ જાય છોકરા જોડે અને એને બી મજા આવે કે ના મારી મમ્મી મારી જોડે રમે છે હો મારી જોડે રમે છે મને શીખવાડે છે.
ખરી વાત છે ચાલો તો પછી મળશું આ
હા હા ચોક્કસ ચોક્કસ સારું ચલો ઓકે ડન ચલો ભલે.